હાલો હા કેમ છે?
બસ મજામાં છું.
હમ્મ બસ હું બી ફાઈન છું. મન છે ને આજકાલ આપણા સુંદરપુર ગામની બહુ જ યાદ આવતી છે
હા ત્યારે તો બહુ મજા આવતી તી હા
હા ત્યાં આપડા બા રહેતા તા ને બા
હા
હા તો એ ગા એ જે ગામનું એટમોસપિયર હતું ને પિંકી એ બહુ ફાઈન હતું.
હમ્મ
ખબર નહી કે એમ બહુ જ ગમતું હતું આપણને તને યાદ છે આપણે અ આ મુંબઈ માં રેતા હતાા અને પછી ગામડે જતા હતાા રહેેવા માટે ત્યાં કેટલી મજા આવતી હતી કેટલી ધમાલ કરતા હતાા આપડે બધી બહેનો મળીને.
હા અમને આપણને બાપા છે ને પેલા ઊંટ લારીમાં લઈ જઈ ને પછી આપણને માતાજી ના દર્શન કરવા લઈ જતા હતા.
હા.
ભજીયા ખાવા લઈ જતા તા ચાલતા ચાલતા ઊંટ લારી માં કે બેસી જાવ ઊંટ લારી માં પછી આપણે જાત જાત ના બધા આપણને આપડા ખેતર માં જવાની પણ બો મજા આવતી
હા એ ખેતરનું એ ખેતર એ ગામડું પછી ત્યાં આજુબાજુમાં કેટલા ગાયને ભેંસો બધા રાખતા હતા ઘરમાં
હા.
હા કેટલું યાદ આવતું છે કેમ.
બઉુ મજા આવતી ત્યાં પણ ત્યાં આંગળી.
હમ્મ હવે
એક વાર જતા ત પણ મજા આવતી હતી.
હા. હા આખી બંનેની છે ને આપણી મુંબઈની લાઈફ સાઈલ અને ગામડાની લાઈફ સસ્ટાઈલ બંને આખી જુદી હતી મુંબઈમાં કેવું હોય અ એકદમ ખૂબ અ ભીડભાડ વાળી જગ્યા હોય આપણું ઘર નાનું હોય આ જ્યાં બી જાઓ ને ત્યાં તમને ખાલી લોકોની ભીડ જ દેખાય બીજું કશું ની દેખાય સ્ટેશન પર જાઓ એટલે કે કેટલું બધું કેટલી બધી ભીડ જોવા મળતી તી
એકચ્યુલી પણ મુંબઈમાં ફેશન્સ કેવી હતી પણ આપણને બધી મજા નવી નવી ફેશન આપણે બધું પહેરી લે તા તા અહિયાં તમને એટલી બધી ફેશનની ખબર ના પડે કે આપડા ગામડામાં આ નવી ફેશન આવી છે, એવું કઈ ખબર ના પડે મુંબઈમાં તો એકદમ અલગ જ લાઈફ સ્ટાઈલ થઈ જાય આપડી પણ એ એટલું કે ત્યાં આંગળ ભીડભાડ બો હોય આપણને એવું થાય કે વસ્ત્ર શાંત વાતાવરણમાં જવું હોય તો ગામડે આવવું પડે અને જો મસ્ત મજાની લાઈફ જીવવી હોય તો પછી આપડે મુંબઈ જેવા શહેરમાં જવું પડે
હા બરાબર છે, મુંબઈમાં પણ બધું અ તમને અ બધી ફેસિલિટીઝ બો મળી જાય
મુંબઈમાં બો મજા આવે વરસાદના ટાઈમે મુંબઈમાં કે કેટલી મજા આવે કેટલું મસ્ત એટમોસફિયર થઈ જાય ત્યાંનું કેટલું સરસ વા તાવરણ હોય મજા આવી જાય અહિયાં અમારે ગામડામાં વરસાદ ઓછો પડે પણ આમ સારી મજા આવે થોડ લાઈફ સ્ટાઈલ અયા સારી હોય દોડભાગ જેવી લા લાઈફ સ્ટાઈલ લાઈફ સટાયીલ ના હોય કે દોડ દોડ કરવાનું આખો દિવસ એવું ના હોય શાંતિનું જીવન હોય અયાનું
બરાબર છે. મુંબઈમાં છે, ને આપડે અ અ ર રોજગાર, ધંધો બધું બો મળી રેય કઈ બી કામ કરવું હોય ને કોઈને બી કઈ બી કામ કરું હોયને તો મુંબઈમાં તમારું કામકાજ ચાલી જાય છે, પણ જયારે ગામડામાં તો શું હોય ખેતર અ ખે ખેતર ખેતર ખેડો ગાય ભેસો નુ દૂધ કાઢો એ એના સિવાય વધારે કોઈ ખાસ રોજગાર હોય ની
રોજગાર પણ ન હોય અને નોલેજેબલ પણ નથી હોતું બહાર આપડે મુંબઈમાં જઈએ તો આપણે જાત જાતના લો કો મલે અને આપણને નવું નવું બધું શીખવા મળે નવું જોવા મળે નવી નવું ફેશન જે હોય આજકાલનામાં એ જોવા મળે
ત્યાં ફેશન ને બધી વસ્તુ બધી જ અ અત્યાર છે, ને લેટેસ્ટ વસ્તુ જલ્દી આવી જાય કારણ કે અ શહેર કેવાય અને અ વિકસિત શહેર કેવાય એ આપણા ભારતનું
પણ આમ બો અમે પણ આમ ની આમ ગામડામાં આપડે જઈએ તો ગામડામાં વધારે મજા આવે ત્યાં બોરમાં જવા જવાનું ખેતરમાં જવાનું નકલી કય ઉનાળામાં તો બધી કેરીઓ ના ઝાડ હોય કેરીઓ તોડવાની મજા આવે
પછી બામ ને પણ રા પણ એટલું મજા આવે બધી નવી નવી વસ્તુઓામને બનાવીને ખવડાવતા એનું અચનક બાનું રસોડું જેટલું બધું સરસ હતુ
નીચે બેસીને ખાવાનું અંદર કિચનની અંદર રસડાની અંદર મોટું ભૂગળું એની અંદર બધો ધુવાડો જતો રે
નીચે બેસીને જમવાનું બધા સાથે બેસીને જમીએ પછી ધમાલ કરીએ બાના ઘરે એટલી મજા આવતી હતી ને બાના ત્યાં ઘર પણ મોટું હતુ
હા ઘર બી મોટું હતુ. અને બધા સાથે રહેવાનું અને બધા સાથે મળીને મસ્તી મસ્તી કરવાની એ ત્યાં આપણને બહુ જ ગમતું હતું અહિયાં શું મુંબઈમાં શું થતું હતુ. બધા પોતપોતાના ઘરે ર રહેતા હતા અને સમય મળે ત્યારે જ આપડણે મળતા ત ક્યારેક ક્યારેક આ તો શુ ગામડામાં જઈએ એટલે બધા સાથે જ રહેતા હોય સાથે ઊંઘવાનું સાથે બહાર ફરવા જવાનુ સાથે ખાવાનું એટલે બહુ મજા આવી બહુ મજા આવતી હતી આપણને
ગામડામાં બાર ખાટલા લઈને જે ઊઘવાની જે મજા છે ને ઠંડો ઠંડો પવન આવે શાંત વાતાવરણ અને બધા એક સરખી લાઈન માં એક સરખે આડોશી પાડોશી બધા ખાટલા લઈને મજા ની બહારમ ગે લોકો
હા એ તો બહુ જ મજા મજા આવતી હતી એ તો એ તો કઈ આખું ડિફરન્ટ જ હતું આપણી માટે અલગ વસ્તુ હતી એ બહાર આખું ખુલ્લા માં સુવાનું ખાટલા પર સુવાનુ
હા પછી બધા આડોશી પડોશી વાળા પણ આપણને એટલું બધું સરસ રાખતા આપને કઈ પણ નવું બનાવે કે નવું કઈ ખેતરમાં આવું હોય તો એ આપણને થેલી ભરીને આપે કે લઈ જા મુંબઈ તમને મોંઘવું પડશે એમ કરીને
હા ત્યાંથી ત્યાં ખેતરો હોય, ને પોતાના ખેતરોમાં બધી અ જે બી અનાજ વાાવતા હોય ને એ આપણને મુંબઈ વાળાને તરત આપી દેતા હતા. કલો લઈ જાવ અમારા તરફથી
અને એમનો ભાવ બહુ સરસ આપણને આપણે જઈએ એટલે આપણને એટલું સરસ સ્વાગત કરે ને એ લોકો આપડું બહુ મજા બહુ મજા આવતી બા ના ઘરે તો અમે જઈએ ને વર્ષમાં એક વાર જવાનું હોય પણ અમે પપ્પા પણ એમ જ કે પપા ગામડે લઈ, જઓ અમને વેકેશન પડે એટલે
હા એ તો આપડે જવાનું થતું જ તું તેના લગ્ન તને યાદ છે તેના લગ્ન આપણે કેટલા એન્જોય કરેલા છે લ
બહઉ મજા આવે અને એ લગ્નમાં આપણને આ પાડોશી વાળા પણ એટલી મજા મદદ કરે આપણને એવું લાગે જ નને કે ખાલી આપણું ઘર યુઝ કરવાનું બધા મહેમાનો અને પાડોશી એમના ઘરે જાતે જ લઈ જાવ કે આવો અમારા ઘરે ઊઘીાવ અમારા ઘરે તમે રહો અમારા ઘરે બધું તમે યુઝ કરો બધુ મહેમાનોને કઈ વાંધો જ ને હ એવું પણ નહીં કે ચલો આપડણે ત્યાં આંગળ જઈને આપડણે કોઈ હોલ રાખવો પડશે કે મંદિર માં ઉઊઘાડવા પડશે એવું કયું ના હોય.
હા બરાબર છે એકબીજાના ઘરે જઈને આપડે સુઈ જતા હતા બધા વધારે મહેમાનો આવ્યા હોય. તો બધા આડોશી પાડોશી ના બધા જ લોકો સહકાર આપતા ત એવું
હા અને મુંબઈમાં કેવું હોય કે આપડે બધું હોલ રાખવો પડે બધું અરેન્જમેન્ટ હોટલ હોલ કેવું કંઈક રાખવું જ પડે આપડે તો જ આપણે કરી શકીએ ને એ લગ લગ્ન ને બધું પ્રસંગ કરવા હોય કોઈ પણ પ્રસંગ તો આપણને બહુ મોંઘવું પડે એ વસ્તુ
બરાબર છે મુંબઈમાં શું હોય કે આજુબાજુ વાળા આપણા પોતાના લોકો ના હોય. કોઈ મરાઠી છે કોઈ મદ્રાસી આવી જાય કોઈ અ બીજી કાસ્ટ નું રહેતું હોય આપના આપણા લોકો ના હોય. ગામડામાં તો શું છે, વર્ષોથી આપડા અ પૂર્વજો એક સાથે એ લોકોની સાથે રહેલા હોય. અને બધા ગુજરાતી હોય આપણા જ અ લોકો હોય બધા એટલે એકબીજાને સહકાર એકબીજાને સહકાર બ આપતા હતા ત્યારે એક બીજા નું ધ્યાન બહ રાખે એ લોકો આપડા બા તો તને ખબર છે, અખી લાાઈફ એકલા જ જીવ્યા છે પણ આડોશી પાડોશીઓ એ લોકો બા નું કેટલું ધ્યાન રાખ્યું છે.
સંબંધો બા એ ખૂબ જ સાચવેલા છે. માણસો પ્ર તેમણે લાગણી સારી રાખી છે સંબંધો એમને એટલા સરસ સાચવ્યા છે તો આજે એમના નામે આપને બધા જ આપણે રિસ્પેક્ટ કરે છે કે ના ભાઈ આ બાના છો બાના છોકરાઓ છે. તે આપણા રિસ્પેક્ટ થી આપણને એ લોકો બોલાવે, સ્વાગત આપણું સારું કરે
બરાબર છે.
મેઈન તો ગામડાની લાઈફ ગામડાની જિંદગી વધારે સારી કેહેવાય આમ તો મુંબઈ ની લાઈફ કરતા ગામડાની લાઈફમાં બહુ મજા આવે પણ શાંત વાતાવરણ આપણને લોક લોકો જોડે હળવા પડવાની મજા આવે આપણને લોકો આપણને એટલું સ્વાગત પણું સરસ મજાનું કરે આપણને એકલા ના પડવા દે દરેક તકલીફ માં આપણી જોડે ઉભારે
હમ હમ બરાબર છે. ત્યાંના ત્યાં ત્યાં ત્યાંનું એટમોસફિયર ત્યાંનું જે વાતાવરણ હોય ને એ એકદમ શાંત હોય અને સાદું સિમ્પલ જીવન જીવતા હોય એ લોકો ઘરના જ ગાય ભેંસો હોય એટલે ઘરના જ દૂધ ઘી દૂધ બધું ઘરનું ખાતા હોય એટલે એ લોકોની અ લાઈફ એ લોકોની જીવનશૈલી એકદમ જુદી જ પડે આપણા કરતા ને સાદું જીવન જીવે એટલે અને આપડી જે સંસ્કૃતિ છે ને જેમ કે સાડી પહેરવી
હમ
સાદા સિમ્પલ ડ્રેસ પહેરવા એ સંસ્કૃતિ તો ગામડામાં જ સચવાયેલી છે. મુંબઈ માં તો બધું હા ખબર છે ને બધું ફેશન પ્રમાણે જ ચાલે જેવું ફેશન ચાલતું હોય એ પ્રમાણે બધા કપડા પહેરે એટલે આપડી ખરેખર સંસ્કૃતિ જોવી હોય ને તો ગામડે જવાનું
હા સરસ મજા આવે અહિયાં બહુ જ મજા આવે દરેક વસ્તુમાં અને મુંબઈમાં તો આપણને કોઈ ફેશન સિવાય આપણને કઈ નવું જાણવા ના મળે કે નવું આપણને કોઈ હેલ્પ ના કરે મદદ ના કરે આપણને
હમ ત્યાંના લોકો પોતાની લાઈફમાં બહ બિઝી હોય એ લોકો ના ઘર બી નાના હોય એટલે બીજાને હવે રાખવા હોય તો વિચાર કરવો પડે આપડે બી વિચાર કરવો પડે ભાઈ અમારું ઘરે નાનું છે એમનું ઘર બી નાનું છે ક્યાં આપડે બીજા મહેમાનોને સેટ
હ એક રૂમ રસોડું હોય હવે એક રૂમ રસોડામાં તમે ચાર પાંચ મહેમાન જાઓ તો તમેને સુવાડો ક્યાં પ્લસ તમારે જો વર સાદ આવી ગયો હોય તો વરસાદમાં એ લોકોને સુવાડવા કપડાં સુકવવા એ બધી બહુ તકલીફ પડે.
હા બહુ તકલીફ પડે.
હવે એ જ વસ્તુ જો આપણે ગામડામાં કરીએ તો ગામડામાં આપ પણને ગમે તે ગમે તેટલા જણા ગયા હોય ને તો પણ મજા આવે.
હા બધાના ઘર મોટા હોય ને એટલે બધા બધા મહેમાનો સચવાઈ જાય ત્યાં આગળ અને બધ્ધા હા બધા જ આપને બધામાં સહકાર આપે એ લોકો મદદ માટે હંમેશા તૈયાર રહેતા હોય એ લોકો
બહુ મજા આવે ત્યાં આંગડી ગામડાની જિંદગી એટલે તો ખરેખર બહુ મજા આવે ચોખ્ખું ખાવા પીવાનું કોઈ ભેડસેડ નહી કશું જ નહી બાના વખતે તમને બાર રોટલા બનાવીને જ આપતા રોટલો અને દૂધ
અરે ત્યાંના રોટલા તો મને એટલા યાદ આવે ને ત્યાંના જે રોટલા બને ને એન એના જેવો ટેસ્ટ આપને મુંબઈમાં નતો મળતો ટેસ્ટ-ટેસ્ટ આખો ડિફરન્ટ રહેતો હતો અને એટલા ફાઈન રોટલા બનાવે ત્યાંનું શાક ખાવ ને તો એમ જ લાગે ક હા હા શું શાક છે આવું શાક આપણને મુંબઈ માં નહી મળે ખાવા માટે એનો ટેસ્ટ જ અલગ પડે એનો સ્વાદ જ આખો અલગ પડી જાય.
હમ્મ
કઢી કઢી બી જો ઘરના ઘરના જ દૂધમાંથી દ-દહીં બનાવેલું હોય ને એમાં થી જ કડી બનાવે બનાવે તો આખો એનો જે સ્વાદ હોય ને આખો જુદો જ પડે
બહુ સરસ લાગે બહુ મજા આવતી સાદું સિમ્પલ ભોજન આપણને બા આપતા તા
પણ એટલું સરસ ને મજા આવતી હતી ને સરસ ગરમા ગરમ આપણને તો પેલા બેસાડી દે કે ના પેલા મારી છોકરીઓ ખાવા બેસી જાવ
હમ તેની ખીચડી-કડી, રોટલા-શાક
હમ્મ
આ તો બહુ જ સરસ લાગે સ્વાદ જ આખો જુદો પડેનો
હા પછી સરદારપુર ના ભજીયા
હા એતો કેમ ભૂલાય આપડાથી
હઓ કાકા આપણે લઈ જતા કે ચલો આપણે ભજીયા ખાવા જ ને આપણે કેટલા મોટું ટોળું બનીને આપણે જતા હતા કેટ કેટલી બધી ઘરની છોકરીઓ છોકરાઓ બધા ભેગા થઈને લઈ જતા હતા. આપણને પછી ઊંટ ગાડી માં બેસાડીને આપણને લઈ જતા હતા કે ચલો આપડે જઈએ.
ઓલું યાદ છે સપ્તેશ્વર નદી સપ્તેશ્વર નદી માં કે કેટલી ધમાલ કરેલી છે કેટલું યાદ આવે એ નદી તો
આપડે મિસુનિલિ બાબરી ત્યાં જ ઉતરાઈ હતી ને આપણા ભાઈ ની
હા એટલે ત્યાં આપડો રિવાજ જ હતો કે બધા જેટ જે બી પેલા બાળકો હોય આપણા એટલે બોઈઝ
હા
છોકરાઓ જેને છોકરાઓ થાય એને પાંચ વર્ષ સુધી એના વાળ વધાર વાળ ની કપાવાના અને પછી વાળ કપાવવા માટેને બાબરી એમની બાબરી ઉતરાવા માટે સપ્તેશ્વર લઈ જવાના હોય. અને ત્યાં જ ઉતારે પણ ત્યાંનું બી ખાવાનું ત્યાંની નદી નદી માં નાહવાનું આપણને કેટલું યાદ આવે અત્યારે
ત્યાં શંકર ભગવાન નું મંદિર છે ત્યાં આંગળ કન્ટિન્યુ પાણી એમના ઉપર જળ અભિષેક થાય છે. પણ હજુ સુધી કોઈને ખબર નથી કે એ પાણી ક્યાંથી આવે છે બંધ જ નથી થતું ભલે ગમે તેલો ભર ઉનાળો હોય ને તો એ એક એક ધાર એક ધારી વ્યહેવા જ લાગે શંકર ભગવાન ઉપર
અચ્છા એ તો મને નની મને ખબર નથી.
બઉ મસ્ત છે તું હમણાં થી આવી નથી ને એટલે તને હું જયારે તુ